હલો કેમ છો
તમે કેમ છો જમી લીધું
બ છે હા જમી લીધુંને બધું મજનમાં છે તમે બતાવો તમારે ત્યાં શું ચાલે છે તમે જમી લીધુંને
બસ અમે જમીને વોક માટે આવેલા હતા
અચછા તો મને છે ને હવે શું કેવું તમને બે દિવસ થી છે ને બે ત્રણ દિવસથી અંદર મનમાં એક સવાલ છે
તમારો અવાજ બરોબર નહ આવતો
હમરા એવ
ડબલ ડબલ અવાજ આવે છે
અચ્છા એ કઈ નેટવર્ક ઈશુ હશે
હમ હા આવે છે
હું આમ કવું છું મત મને થોડાક દિવસથી છે ને મનમાં એક છોકરાઓને જોઈને આમ એક સવાલ થાય કે જીવનમાં ડિસિપ્લન ન કેટલું મહત્વ છે નઈ
ખરેખર જ જીવનમાં ડિસિપ્લિનનું વધારે મહત્વ હોવું જોઈએ જે આજના બાળકોમાં ઓછું આપણને જોવા મળતું હોય છે કેમ કે બાળકો આજના જમાનામાં આપણે જોય તો બો જિદ્દી થઈ ગયા છે પોતાની વાતને કે બીજાની વાતને માનવા તૈયાર નથી હોતા પોતે જે કે એ જ સાચું એટલા માટે બાળકોને ડિસિપ્લિન શીખવાડવું તો વધારે જરૂરી છે
એ તમારી વાત એકદમ સાચી છે તો મારા હિસાબથી તો એવું છે કે તો જીવન અધુરું છે ડિસપ્લન જે માણસ મા હોય ને એને સફળતા તુરંત મળી જાય છે અને જો વ્યક્તિ સમયસર ઉઠે કામ સમયસર કરે અને પોતાની જવાબદારી સમજે તો જીવન વધુ સરળ બની જાય છે નય
એકદમ બરોબર કીધું જો ડિસિપ્લિનમાં આપણે હશું તો આપણે જે જીવનનું જે લક્ષ્ય છે જે આપણે આપણો ગોલ છે એના સુધી આપણે પહોંચી શકીશું જો ડિસિપ્લિન જ નહી હશે જેમ કે આજનું કામ છે જે આપણે કાલ ઉપર ઢાળી દઈએ કે કાલનું કામ આપણે પરસો ઉપર ટાળી દઈએ તો આપણું જે ડિસિપ્લન જે રોજબરોજનું જે એ તૂટે છે અને આપણું જે કામ છે એ પણ ટળે છે એના હિસાબે આપણું જે લક્ષ્ય છે ગોલ છે એના સુધી આપણે પહોંચી શકતા નથી
સાચુ કિધુ અને જો ડિસપ્લન માત્ર નિયમોનું પાલન કરવું નથી પરંતુ છેને સારી આદતો નો એને વિકસાવવાનું પણ છે નહી જેમકે રોજરા જીવનમાં કઈ રીતે આપણેિસપ્ન જાળવી શકીએ તો હું તો છે ને સવારે મારા છોકરાને ઉઠાડું છું કસરત કરાવડાવું સમયસ નાસ્તો આપું અને દિવસ નું આયોજન કરીને જ કામ કરું છું
એ તો બરોબર છે આપણે બાળકોને પણ એટલું ડિસિપ્લિન જરા શીખવાડવું જરૂરી છે કેમ કે આજના સમયમાં બાળકો જયારે સ્કૂલેથી આવે છે આપણે જોતા હોય કે બાળકોને એટલું બધું આમ ખબર નહિ પોતાના અ પોતાના સંસ્કારો બતાવ જ પડે એવું લાગે છે અત્યારે કે આવીને બૂટ કશે ફેંકશે આવીને બેગ કશે ફેંકશે એ એ આપણું ડિસિપ્લન નું એને આપણે શીખવાડવાનું ઓછું રહી ગયું એમ કહેવાય શકાય કે આપડે બાળકોને બાળકોને શી સીખાડવુ જોઈએ કે આવીને બૂટ એક જગ્યાએ મૂકી આવીને સોક્સ ધોવામાં નાખી દઈએ આવીને હેન્ડવોશ કરીએ કપડા ચેન્જ કરી લઈએ લંચ બોક્સને ટલ બેગ બેગ માંથી કાઢીને આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ પણ એક ડિસિપ્લિન જ છે જે બાળકો થકી આપણેે એને શીખવાડી શકીએ
સાચું કીધું અને આ બાળકોને શીખડવું જ જોઈએ કે સ્કૂલે થી આવીને પોતાના બેગ જગા પર મૂકે બેગમાંથી બોટલ ટિફિન બહાર કાઢને યુનિફોર્મ ખોલે હાથ ધોય બીજા કપડાં પહેરેને જમવા બેસે એ અને પોતાનું કામ પોતે કરે એ શીખાવવું ખુબ જ જરૂરી છે કારણ કે છે ને આપણે બાળકો ને આ બધું શી સીખાડસુ એમનો સમય વધશે અને સમયનો જો સારી રીતે ઉપયોગ કરશે તો એમને ફાયદો પણ ઘણો થસે જો એવું એવું છે ને કે સમય નું મૂલ્ય સમજવું એ પણ એક ડિસિપ્લિન છે અને આ ખાસ કરીને છે બાળકો અને વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી છે
એ વાત તમે એકદમ બરોબર કીધી બાળકોને આપણે બોલવામાં ડિસિપિલીન ડિસીપિલિ્ન સિવડાવ્યું જરૂરી છે બાળકો અમુક જગ્યા સમજતા નથી કે આપણે ક્યાં કેવો વ્યવહાર કરવો જોઈએ આપણે બાળકોને નાની નાની બાબત તો થકી આપણે એને સમજાવવું જોઈએ કે મોટા વડીલો સાથે કેવી રીતે વાત કરવી અને નાના બાળકોને કેવી રીતે સમજાવવા એ બધું આપણે એક બાળકને શીખવાડવું જોઈએ જ્યારે એ ડિસિપ્લનમાં આવી શકે છે
સાચું કીધું આવું બધું આપણે અ મોટાઓ નુ આદર કરવું કે મોટા લોકો જોડે ખેડતા બોલવું જોઈએ એ બધું આપડે આપણા બાળકોને શીખડાવવું જોઈએ અને જો અ નિયમિત અ અભ્યાસ કરવો ટીચરોનું આદર કરવું મોટા લોકો નુ આદર કરવું અને સમય સમય સમયસર હોમવર્ક કરવું એ પણ એક ડિસિપ્લન નો જ ભાગ છે તો તમે જોયું હશે કે આજકાલ ના બાળકો આ બધું નથી કરતા તા એ લોકો સ્કૂલે થી આવીને મોબાઈલમાં બેસી જાય છે કા તો આમતેની વાતો કરે છે તો અને એના ચક્કરમાં એમની આદતો પણ બગડે છે અને ડિસિપ્લનમાં પણ એ લોકો નથી રહે તો એનાથી એ લોકોને ખુબ પ્રોબ્લેમ પણ થાય છે
એતો વાત તમે બરોબર કીધી જો આપણેે એના માટે એક ઉપાય કરી શકીએ જો આપડણે મોટા જ જો એને વારંવાર ડિસિપ્લિનમાં રહેેવા માટે અ કહીશું કે આ બાબતમાં તું આમ કરીને તું તારો સુધારો કરી શક જે ધીમે ધીમે આપણે શીખ સીખવાડી શકીએ છીએ બાળકોને અને જો આપણે પોતે ડિસિપ્લીનમાં રહીશું તો બાળકો આપને આપણને જોઈને પણ એ ધીમે ધીમે શીખી જશે.
હા, સાચું કીધું તમે આમાં છે ને મોટો ભાગ પરિવાર નો જ હોય છે. જો પરિવાર ના સ જોજો વચ્ચે પ્રેમ હોય, આદર હોય, અ જવાબદારીની ભાવનાઓ હોય, અને ઘરમાં શાંતિ વાળો માહોલ હોય ને તો એમાં છોકરા પોતે જ બધું શીખ શિખી શકે છે, અને એ લોકોનું જે અ સ્કૂલ હોય કે જ્યાં એ લોકો જતા હોય ત્યાં પણ અગર ડિસિપ્લન હા! એ તો એ લોકો બધારે એ બધ બધુ છે. જાણે કે સમયસરે અ કામ કરવું અને એના કામ કામ પ્રત્યે એ લોકોને ઇન્ટરેસ્ટ રાખવું એ બધું પણ ડિસિપ્લન ના ઉદાહરણો જ છે ની.
હા, એ વસ્તુ સાચી સાચી છે તમારી અને અત્યારે આપણે જોઈએ તો કે, અ બાળકોને બાળકોને આપણા થકી જે બ અલગ-અલગ જાણવા મળે છે માહિતી તો આપણે પણ વિચારવું જોઈએ કે, બાળકો સામે આપડણે કેવા વ્યવહાર કરવો? અને કઈ ભાષાનું આપણે એ કરવો. જેમ કે, આપણે જોતા હોય આજકાલના જે માતા પિતા હોય છે પોત-પોતાના એકબીજાના ઝઘડામાં બાળકને અ વચ્ચે પોતે અ સામેલ થઈ જતું હોય છે એટલે બાળકનું ખાસ ધ્યાન રાખીને ડિસપ્ પીલીન કઈ રીતે ઘરમાં જળવાય એ ખાસ માતા-પિતા એ ધ્યાન રાખવું જોઈએ.
એક એકદમ સો ટકા સાચી વાત કીધી છો તમે કે, આ બધું તો એક મતલબ ઘરમાં જોઈને જ બાળક શીખી શકે છે. અને તમે જોયું હશે કે દુનિયાના મોટા ભાગના સફળ લોકો નિયમિતતા અને શિષ્ટને કારણે જ આગળ વધ્યા છે. અને સ્વાસ્થ્ય માટે પણ તમને ખબર છે ડિસિપ્લન કેટલો જરૂરી છે?
હા! ડિસિપ્લિન સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે. જેમ કે આપણે સવારે ઉઠીને રૂટીન આપણું જે હોય વેલા ઉઠ્યા અને પછી એક્સરસાાઈઝ કરી વ્યવસ્થિત નાસ નાસ્તો કર્યો. વ્યવસ્થિત ના ધોઈને તૈયાર થયા અને આપણું જે કામે કાજે હોય તે વ્યવસ્થા સ્થિત કર્યું. તો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે અને આપણે જો ટાઈમસર સમયસર જમવાનું લેશું એ પણ એક ડિસિપ્લિન જ છેએના થકી આ આપડા સ્વાસ્થ્યને નુકસાન નઈ થાય.
બરોબર એકદમ સાચું કીધું. સમયસર ભોજન લઈ લેવું, નિયમિત કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવી ખરાબ એ અને અ ખરાબ આદોથી દૂર રહેવું હેવું એ બધું એક ડિસિપ્લિન જ છે. અને અ તમને અ શું લાગે કે મતલબ સમાજ પ્રત્યે પણ ડિસિપ્લિન હો નુ શું મહત્વ હોઈ શકે છે? જ
આજકાલ આપણે જોઈએ કે, સમાજમાં પણ ડિસિપ્લિનનું મહત્ત્વ ઓછું થઈ રહ્યું છે. લોકો સામાજિક રીત પણ આપણે જોએ આજકાલ અમુક જાહેર જગ્યાઓમાં લોકો અ ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને જે બીજા લોકો લોકોને પણ અ અ શું કહેવાય કે એ લોકોને પણ હેરાન પરેશાન કરતા હોય છે. જે એક એના હિસાબે આપણા બાળકો પણ ડિસિપ્લિનમાં નહીં રહેતા. એના કાનમાં એ શબ્દો જાય છે અને એ વારંવાર બોલવા માટે પણ પ્રેરાય છે. એટલા માટે આ સામાજિક રીતે અ સમાજ પણ એ ડિસિપ્લિન માટે એટલો જ જવાબદાર છે.
જવાબદાર. સાચું કીધું જો આપડે પણ જોયું ને આપડે પણ ક્યાં એ ડિસિપ્લિન એ લોકોનું કે લો શિસ્ત આપણે પાડીએ છે. ટ્રાફિક ના નિયમોનું પણ આપણે પાલન નથી કરતા. જાહેર સ્થળે સ્વચ્છતા નથી ચડાવતા અને બીજાનો આદર પણ નથી કરતા તો એમાં પણ સમાજનું અ છે ને કે આપણે આ બધી જ નિયમોનું આપણે પાલન કરીએ
હા એ તમે એકદમ બરોબર કીધું
હમ અનેરે તમને ખબર છે અમુક લોકો તો મેં આવું સાંભળ્યું પણ છે કે એ લોકો આમ કે ડિસિપ્લિન જીવન કંટાળાજનક બનાવી દે છે કે ટાઈમ પરઠું સાત વાગે ઉઠવાનું આઠ વાગે ખાવાનું નવ વાગે સ્કૂલે જવાનું બાર વાગે આવવાનું તો કે આવું કઈ ઘડી ના સુઈ પર થોડે ના જીવન ચાલે એ લોકો ને મમ લાગે એ લોકો નથી સમજતા કે જે સમયસર કામ કરશે ને તો એનું જ જીવન સફળ બનશે
એ વાત તમે એકદમ બરોબર કીધી આજકાલની જનરેશનને આડસુ પોતે આડસું છે અને લોકોને પણ ડિસિપ્લિન વિહોણા બનાવે છે એ લોકો પોતે તો ડિસિપ્લિનમાં નથી પણ જે બીજા ડિસિપ્લિનમાં હોય એના માટે પણ એ લોકો હ ખરાબ આદતો ઉઊભી કરે છે
હા અને તમને ખબર છે કચ સંગત પણ ડિસિપ્લન બગડી શકે છે એટલે છે મે સારા મિત્રોનો અને સારા વિચારો સાથે મતલબ એ શું ક ફ્રેન્ડો બનાવે જએ
હા એ વાત તમે એકદમ સાચી કરી અને આપણેે બાળકોને પણ શીખવાડવું જોઈએ કે કેવા કેવા મિત્રો બનાવવા કયા મિત્રો જોડે કેવી વાત કરવી અને બધા સાથે કેવી રીતે વર્તણુંક કરવી એ પણ એક ડિસિપ્લનનો જ ભાગ છે
હા અને મતલબ લાઈફમાં અગાળ વધવા માટે પૈસા અને શું કે ફેમ અને ભણતર ની સાથે સાથે છે ને ડિસિપ્લીન પણ એટલું જ મહત્વનું છે એટલે દરેક વ્યક્તિને જીવનમાં ડિસિપ્લિન એ એક નિયમ તરીકે અપનાવો જ જોઈએ
એતો તમારી એકદમ વાત સાચી છે આપે પણ ડિસિપ્લિનનુંું પાલન કરવું જોઈએ અને બાળકોને પણ આપણેે કરાવવું જોઈએ જેના થકી આપણે સામા સામાજિક રીતે પણ ડિસિપ્લિનમાં આવી શકીશું અને બધાને મદદરૂપ પણ થઈ શકીશું
હા ચાલો ઠીક છે બહ વાતો થઈ કે ડિસિપ્લીન બ આપે
ભલે જ્યારે તો પછી મળીએ
ચાલો ભાઈ
બાય બાય